હલો હલો કેમ હા મજામાં તમે કેમ છો?
બસ મજામાં કઈ ની આ તો રસોડામાં બેઠી તી તો બધું આમ વિચારતી હતી કે ઘરેલું નુસ્ખા પણ ઘણા હોય છે નઈ?
હા અને આપણા વડીલો પણ કહેતા હતા કે રસોડું જ પ્રથમ દવાખાનું છે. આપડા ઘરમાં એવી ઘણી વસ્તુઓ હોય છે જેનો ઉપયોગ કરવાથી નાની-મોટી સામાન્ય તકલીફોમાં રાહત મળી શકે છે.
હા એ તો તમે ઘણી સાચી વાત ક કીધી અને આપડા રસોડામાં જે રહેલી ઘણી સામાન્ય વસ્તુઓ પણ માત્ર ભોજનનો સ્વાદ નથી વધારતી પરંતુ પરંપરાગત રીતે આરોગ્ય સાથે પણ જોડાયેલી હોતી હોય છે. દાદી નાની ના ઘરેલા નુસ્ખા અનુભવની મૂડી છે પરંતુ આજના યુગમાં તેનો ઉપયોગ સમમાજદારી અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સાથે કરવું પણ જરૂરી છે. કુદરત આપણને ઘણું આપે છે પરંતુ ગંભીર રોગોમાં યોગ ગ્ય તબીબી સારવાર પણ સારવાર નુ કોઈ વિકલ્પ પણ નથી.
હા આમ ઘરેલું નુસ્ખા સામાન્ય તકલીફો અ તકલીફોમાં મદદરૂપ થઈ શકે છે પરંતુ ગંભીર બીમારી સતત તાવ શ્વાસની તકલીફ ભારે ઈજા અથવા લાંબા સમય સુધી ચાલતી સમસ્યામાં ડૉક્ટરની સારવાર પણ જરૂરી હોય છે.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી જયારે નાની મોટી તકલીફ થાય ત્યારે આપડા ઘરમાં કોઈ કેહેતું હોય કે ગરમ પાણી પીવો કોઈ આરામ કરવાની સલાહ આપતું હોય. તો કોઈ દાદી નાની પાસેથી સાંભળેલા પરંપરાગત ઉપાય યાદ અપાવતું હોય. એટલે આ ઘરેલું નુસખા આપડા જીવનને અને સંસ્કૃતિનો એક ભાગ છે પરંતુ સાથે એ પણ સમજવું જોઈએ કે એટલું જરૂરી નથી કે દરેક ઉપાય દરેક વ્યક્તિ માટે યોગ્ય જ હોય. એવું પણ નથી હોતું. અને ઘરમાં કેવું સરળતાથી મળતી વસ્તુઓ અથવા પરંપરાગત રી તો દ્વારા જે સામાન્ય નાની-મોટી તકલીફો છે એમાં રાહત મેળવવાના ઉપાયને જ આપડે ઘરેલુ નુસખા કહેતા હોઈએ છે અને આનુસ્ક સકા કેવું કે વર્ષોના અનુભવ અને લોકો ના જ્ઞાન પર આધારિત હોય છે.
હા આમ સામાન્ય તકલીફો માટે કેટલાક ઘરેલું નુસ્ ખા સ ઉપયોગી બને છે જેમકે શરદી અને ઉધરસ માટે તુલસી આદુ અને કાળા મરીનો ઉકાળો પીવો જોઈએ. તથા હૂંફાળું પાણી પીવું જોઈએ. અને વરાળ લેવાથી નાખ નાક ખુલવામાં પણ મદદ કરે છે અને પૂરતો આરામ કરવો જોઈએ.
હા એ તો તમે ઘણી સાચો વાત કીધું. અને આધુનિક દવાઓ પહેલા લોકો આનુ કુદરતી વસ્તુઓ પર વધારે નિર્ભર હતા. આયુર્વેદ છે લોકચિકિત્સા છે કુદરતી જીવન શૈલી છે તો આ બધા એ છે ને ભારતીય સંસ્કૃતિમાં મહત્વનું સ્થાન મેળવ્યું છે. અ ઘરેલુ નુસખા આજે પણ ઘણા લોકો માટે ઉપયોગી છે કારણ કે એટલે વસ્તુઓ કેવી જ કે આપણા ઘરમાં સરળતાથી ઉપલબ્ધ રહેતી હોય છે. અને બહુ ખર્ચાળ પણ નથી હોતી એની પાછળ એટલા બધા પૈસા પણ ખર્ચવા નહી પડતા પછી પરંપરાગત જે જ્ઞાન છે એને જીવંત રાખતી હોય છે. અને સ્વસ્થ જીવનશૈલી તરફ ની આપણે પ્રેરણા પણ આપતી હોય છે.
હા અને અહ ઋતુ પ્રમાણે ઘરેલું કાળજી રાખવી જોઈએ જેમ કે ઉનાળામાં પૂરતું પાણી પીવું જોઈએ લીંબુ પાણી છાશ તથા તાજા ફળોનું સેવન વધારે રાખવું જોઈએ અને ભારે તડકાથી બચવું જોઈએ. તથા ચોમાસામાં ઉકાળેલું અથવા સ્વ સ્વચ્છ પાણી પીવું જોઈએ. ગરમ અને તાજું ભોજન લેવું જોઈએ તથા સ્વચ્છતાની જાળવણી કરવી જોઈએ. અને શિયાળામાં ગરમ કપડાં પહેરવા જોઈએ ગરમ સૂપ અને પૌષ્ટિક ભોજન લેવું જોઈએ તથા નિયમિત કસરત કરવી જોઈએ.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી અને આપણા રસોડામાં ઘણી વખત એવી વસ્તુઓ હોય છે જેનો ઉપયોગ પરંપરાગત રીતે આરોગ્ય સાથે જોડવામાં આવે છે જેમ કે હળદર આદુ તુલસી, લસણ, જીરું, અજમો, લીંબુ, અને મધ આ વસ્તુઓનો ઉપયોગ હંમેશા યોગ્ય માત્રામાં અને સમજદારીથી કરવો જોઈએ. કારણ કે જો વધારે પ્રમાણમાં તમે ઉપયોગ કરી લો તો તમારા માટે આડઅસર પણ ઉત્પન્ન કર પેદા કરતું હોય છે. અને ઘરેલુ નુસ્ખાના લાભ પણ અ લાભ પણ ધણા છે કે કુદરતી જીવન તરફ આપણને પ્રેરણા આપતું હોય છે. નાના પ્રશ્નોમાં આપણને સરળ સહાય મળતી હોય છે. આપણા ખર્ચામાં પણ બચત કરાવતું હોય છે. આપણા પરિવારના અનુભવ ની એક જ્ઞાન હોતું હોય છે. અને સ્વાવલંબી જીવન શૈલી પણ આપતું હોય છે.
હા અને આયુર્વેદમાં સંતુલિત આહાર નિયમિત જીવનશૈલી યોગ પ્રાણાયામ અને કુદરતી ઉપચારને મહત્વ આપ આપવામાં આવ્યું છે. ઘરેલું નુસખા પણ આ પરંપરાનો એક ભાગ છે પરંતુ તુ ઘરેલું નુસખાની અમુક મર્યાદા હોય છે જેમ કે ગંભીર બીમારીમાં માત્ર ઘરેલુ નુસ્ખા પર આધાર રાખવો યોગ્ય નથી લાંબા સમય સુધી તકલીફ રહે તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ જોઈએ અને કોઈ પણ વસ્તુનો અતિરેક ન કરવો જોઈએ તથા એલર્જી હોય તો તે વસ્તુનો ઉપયોગ ટાળવો જોઈએ.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી અને આજના સમયમાં દરેક વાતને વૈજ્ઞાનિક રીતે સમજવાની જરૂર છે આપણે કારણ કે પરંપરાગત જ્ઞાન નુ સન્માન તો કરવું જોઈએ. પણ કોઈ પણ ઉપાયને આપણે અંધવિશ્વાસથી ના અપનાવવો જોઈએ. આજે સોશિયલ મીડિયા પર હજારો હજારો ઘરેલા નુસ્ખા આપણને જોવા મળતા હોય છે. પરંતુ આપણે જોવું જોઈએ કે માહિતી સાચી છે કે ખોટી એ વિડિયો સાચો છે કે ખોટો અને એ વિડિયો વિશ્વસનીય હોતો પણ નથી દરેક વિડીયો હોય એ કોઈ પણ ઉપાય અપનાવતા પહેલા આપણે વિશ્વસનીય માહિતીની તપાસ કરવી જોઈએ. અને માત્ર નુસખા પૂરતા નથી પરંતુ સારી તંદુરસ્તી માટે આપણે સ્વચ્છતા શુદ્ધ પાણી પૌષ્ટિક આહાર નિયમિત વ્યાયામ અને પૂરતી ઊંઘ લેવી પણ એટલી જ જરૂરી છે. અને શારીરિક સ્વાસ્થ્ય જેટલું માનસિક સ્વાસ્થ્ય પણ મહત્વનું છે. આપડો તનાવ ઘટાડવા માટે પરિવાર સાથે સમય પસાર કરવો જોઈએ. યોગ અને ધ્યાન કરવું જોઈએ હંમેશા પૂરતો આરામ લેવો જોઈએ. અને સકારાત્મક વિચાર પણ રાખવો જોઈએ આજના યુવાનોની પણ જવાબદારી છે કે આજના યુવા નો એ વૈજ્ઞાનિક વિચારસરણી અપનાવવી જોઈએ. અંધશ્રદ્ધા થી હંમેશા દૂર રહેવું જોઈએ. અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની સાથે યોગ્ય સમયે ડોક્ટર ની સલાહ પણ લેવી જોઈએ.
હા અને આજે ઘણા ઘરેલું ઉપાયો પર વૈજ્ઞાનિક સંશોધન થઈ રહ્યું છે કેટલાક ઉપાયો ઉપયોગી હોય શકે છે પરંતુ બધા ઉપાય દરેક વ્યક્તિ માટે સમાન અસરકારક હોય તેવું નથી તેથી સમજદારી પૂર્વક તેનો ઉપયોગ કરવો જોઈએ. તથા સ્વાસ્થ્ય રહેવા માટે કેટલીક સારી ટેવો વિકસાવી જોઈએ જેમકે સંતુલિત આહાર લેવો જોઈએ. નિયમિત વ્યાયામ કરવો જોઈએ પૂરતી ઊંઘ લેવી જોઈએ. તથા તાજા ફળ અને શાકભાજી નું સેવન કરવું જોઈએ. તેમજ પૂરતું પાણી પીવું જોઈએ અને હાથ ધોવાની ટેવ રાખવી જોઈએ. તેમજ આપ આપણી આસપાસ સ્વછતા જાળવવી જોઈએ અને માનસિક તણાવ ઓછો રાખવો જોઈએ.
હા એતો તમે ઘણી સાચી વાત કીધી. અને આપણે પરંપરા અને આધુનિકતા વચ્ચે સંતુલન પણ જાળવવું જોઈએ. પરંપરા છે એ, આપણ ને અનુભવ આપતું હોય છે. અને, વિજ્ઞાન છે, એ આપણને પુરાવા આપતું હોય છે. તો, માર્ગ એ છે કે, બન્ને વચ્ચે આપડે સંતુલન રાખીએ. હવે, એક ગામમાં એક, વૃદ્ધ મહિલા લોકોને નાની મોટી તકલીફોમાં ઘરેલું- -ઉપાયો જણાવતી હતી. પરંતુ જયારે કોઈને ગંભીર તકલીફ થતી- ત્યારે તે હંમેશા એમજ કહેતી- -કે હવે આપણે સમય બગાડવો ન જોઈએ. તરતજ ડોક્ટર પાસે જવું જોઈએ. એટલે સમજવુજ જોઈએ, કે, જે નાની નાની તકલીફો છે, એ એનાથી ઘરેલું ઉપાય થી દૂર- -થઈ શકતી હોય છે. પણ જે ગંભીર બીમારી હોય, તકલીફ હોય, એ ઘરેલુ નુસખા થી ના દૂર- -દૂર થઈ શકે. અને આજે વિશ્વભરમાં વૈજ્ઞાનિકો- પરંપરાગત જ્ઞાન પણ સંશોધન પણ કરી રહ્યા છે. ભવિષ્યમાં, એવું પણ બને કે, આપણા જે- પરંપરાગત અનુભવો અને આધુનિક વિજ્ઞાન મળીને- વધુ સારી આરોગ્ય પધ્ધતિ પણ વિકસાવે.
હા, અને નાની નાની તકલીફો થાય, તો તેમાં ઘરેલું નુસખા ઉપયોગી- -ઉપયોગી બને છે. જેમકે- હવે, ગળામાં દુખાવો થાય તો, હુંફાળા મીઠાંનાં પાણી- -થી કોગળા કરવા જોઈએ. હૂંફાળું પાણી પીવું જોઈએ. અને, વધારે ઠંડી વસ્તુઓ ટાળવી જોઈએ. તથા, અપચા માં અજમો અને જીરું ચાવી શકાય છે. તેમજ હળવું અને સરળતા થી પચી શકે- -તેવું ભોજન લેવું જોઈએ. અને પૂરતું પાણી લેવું જોઈએ.
હા, એતો તમે ઘણી સાચી વાત કીધી. અને ઘરેલું નુસખા, આપણા સાંસ્કૃતિક વારસાનો એક અમૂલ્ય ભાગ છે. તેનો, યોગ્ય અને મર્યાદિત ઉપયોગ- ઘણી સામાન્ય પરિસ્થિતિ ઓ માં, મદદરૂપ થઈ શકતું હોય છે. પરંતુ ગંભીર બીમારીમાં ઘરેલું ઉપાય પર આધાર રાખવાને બદલે- સમયસર યોગ્ય તબીબી સારવાર લેવી જોઈએ. સૌથી મોટી આપડે સમજદારી- -પૂર્વક ભર્યુ નિર્ણય કહી શકીએ. અને, ઘરેલું નુસ્ખા અનુભવ નો વારસો છે. પરંતુ સમજદારી તેની સાચી ચાવી છે. પરંપરા આપણને માર્ગ બતાવતી હોય છે. પણ એ વિગ્ન વિજ્ઞાન છે- -તે માર્ગને આપડે સુરક્ષિત બનાવતું હોય છે. અને સ્વસ્થ જીવનનું રહસ્ય માત્ર- ઉપચાર મા નથી હોતું, પરંતુ યોગ્ય આહાર- નિયમિત જીવનશૈલી અને સમયસર સારવારમાં હોતું હોય છે.
હા, બરાબર છે, સારું કંઈ નઈ આપણે પછી વાત કરીએ.
હા સારું સારું ચલો.